કે કેમ છો?
નમસ્તે કેમ છો ભાઈ? હું પણ મજામાં. તમે કેમ છો? હાલો, આવે છે અવાજ?
એકદમ મજામાં મજામાં મજામાં, હા હા આવે છે આવે
બોલો બોલો.
આજનો એક એવો હા તો આજનો આપડો ટોપિક કઈક સરસ અને સુંદર મજા
ઘણું આપડણે પ્રખ્યત પ્રયત્ન કરીશ એની શરૂઆત થતી હોય છે કેમ કે જયારે બાળક છે એક જયારે નાનું બાળક હોય છે જયારે માતા ના ગર્ભ માંથી જયારે બહાર આવ હોય છે ત્યારે એ બાળક છે તે ખૂબ જ અ વિચાર કરતું હોય છે અને જયારે ધીમે ધીમે એની અંદર જે રહેલા જે અ પામાઇન્સ હોય છે અથવા તો જે પણ અ વિચાર શક્તિ હોય છે તે ધીમે ધીમે ખુબ જ વધારે અ ડેવલપ થતી હોય છે અને એક જ માઈક્રો સેકન્ડમાં ઘણા બધા એવા વિચારો છે તે એના મગજમાં આવતા હોય છે અને ઘણા બધા વિચારો એ બાળક છે તે કરતું હોય છે એટલે દરેક પરિસ્થિતિ માં એ બાળક જ્યારે ધીમે ધીમે નાનું હોય છે ત્યારે કંઈક ને કંઈક આપણે એને ટ્રેનિંગ આપીએ અને એ બાળકને વ્યવસ્થિત રીતે અ આગળ આગળ ફ્યુચરમાં એને માટે શું કરવાનું છે તો અગાઉ જ એ બાળક છે તે પોતાની અંદર રહેલી કઈક ને કઈક. લ છે જોડે જ સાથે લાવેલું હોય છે તો એ કીલ શું છે અને એનામાં આવડત શું છે તો એ આપણે જાતે જ એ બાળક જયારે ધીમે ધીમે મોટું થશે એટલે ત્યારે આપને જાતે જ એ જાણવા મળશે કે બાળકમાં શું શું ટેલેન્ટ છે એમ તો એના વિશે તમે શું પ્રકાશ પાડશો?
હા હા બરાબર છે ભાઈ આ બહુ સારો ટોપિક છે તમે જે કીધું એ બધું સાચું છે કેમ કધું નાના બાળક હોય બરાબર છે.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
તો એને આપડે છે નેમ બહુ વધારે પડતા સાચ આવવા પડેને એમાં બહુ વધારે પડતા ધ્યાન આપવું પડે કેમ કે સાવ નાના હોય બરાબર છે સાવ આમ છ બું હઉ. જન્મ થયો અથવા તો છ મહિના સુધીનો આવું મારા બાળકને છે ને ફક્ત અને ફક્ત તો માતા નું દૂધ જ આપવું જોઈએ. અને બાળકની રોગ એનાથી શું છે કે બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધે છે.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
. છ મહિના પછી છે ને બાળકોને ઉપરનો હળવો ખોરાક આપવાની છે. શરૂઆત કરી શકાય છે જેમ કે દાળનું પાણી. ચોખાની કાંજી મસરેલા કેળા કે સફરજનની પ્યુરી. અને પછી આપડ એક વર્ષ નું થાય ત્યારે બાળકને ઘરનો નિયમિત ખોરાક. દઈ શકીએ આપડે જેમ કે તેમના ખોરાકમાં દૂધ છે પછી લીલા શાકભાજી છે ખીચડી છે અને ફળોનો સમાવેશ કરી શકીએ એમાં આપણેે. અને ત્યાર પછી તો એ મોટું થઈ ગય કે એક બે વર્ષનું અત્યારે તો શું છે કે બાળક છે. ત્રણ ચાર વર્ષ નું થઈ જાય એટલે એને પછી ભણવામાં. બે સારી એમ કે પ્લે હાઉસમાં કે એમાં પણ. તો એના એને એમ કે એના માટે એને શું છે કે અત્યારથીને જેનું ભણતર ચાલ ચાલુ થઈ જાય તોમ કે આગળ જતાને પછી પેલા ધોરણ માં બેસે તો એને થોડુંક તકલીફ ન પડે એમ કે ત્યારે એને બધું આવડતું હોય અને બાળકોની આપડે તમને વાત કરું તો રમત ગમત એમ પણ આપડે બધા એને રમત ગમત કરાવવી પડે. અને આપડે એને. બોલતા ને વાતચીત કરતા ને એ પણ બધું શીખડવું બરા ભલે બોલી ના શકે સા નાનું હોય તયારે બોલી ના શકત પણ તેની સાથે આપડે શું છે એને શીખડવા માટે એની સાથે સતત વાતો વાતો કરવી પડે પછી એની સાથ તેમ અમુક ગીત ગાવા પડે પછી અમુક આપણેે વાર્તાઓ કરીએ. અને તે શું છે કે એને ભાષાકીય ભાષાકીય વિકાસ જે છે ને એનો ઝડપથી થાય છે. પછી આપડણે એને રમત ગમતમાં. ધ્યાન આપવું પડે બાળકોને ઘરની અંદર સુરક્ષિત વાતાવરણમાં બારે રમવા દઈએ આપડે જેમ કે પછી આપડે રમકડા સાથે રમવા દઈ અથવા અને તેમની વિચાર એલે એનાથી વિચારવાની શક્તિ અત્ય અને સ્નાયુ એની મજબૂત થાય છે અને આ અત્યારકો સમય તો કેવો છે ભાઈ કે અમુક લોકો. તમે જોવો ને તો છોકરા નાના હોય ને ત્યારથી એ નાથ છે ને ફોન ને એવું બધું આપી દે છે તો એ વસ્તુ તુ ખોટી છે કેમ કે બાળક છે ને જ્યાં સુધી આમ નાનું હોય ને ત્યાં સુધી છે ને એને આમ સ્ક્રીન થી તો બહુ દૂર જ રાખવાનું જેમ કે ફોન છે અથવા તો ટીવી છે અથવા તો લેપ જ છે એટલે એનાથી શું છે તેમ
એને આંખોમાં ઘણી નુકસાની થાય છે અને એના મગજમાં પણ છે ને બહ ખરાબ અસર થાય છે જેના હિસાબે એને નુકસાન બહુ પહોંચ્યા છે કેમ કે એ બરાબર છે તો હવે શું કેવું છે તમારે એના વિશે
બરાબર બરાબર તમે જે વાત ઉપર ખુબ જ એક સરસ મજાનો પ્રકાશ પાડ્યો કે ભાઈ જારે બાળક જન્મતાની સાથે જ ઘણી બધી વસ્તુ એક્ટિવિટી કરવા માગતું હોય છે અને દરેક વસ્તુ સમજવા માટે ત્યારે નાનું ભલે બાળક છે પરંતુ દરેક વસ્તુ એ સમજે છે અને દરેક વસ્તુ જયારે એની આંખ ઉગડે છે ત્યારે દરેક વસ્તુ વતુ એ નિહાળતો હોય છે અને દરેક વસ્તુ એ અનુભવતો હોય છે એટલે મારું એવું માનવું છે કે જયારે બાળક નાનું હોય છે ત્યારે જયારે બાળક પોતાની જે આંખો હોય જયારે ખોલે છે ત્યારે માર એવું માનવું છે કે ધીરે ધીરે એ બાળકને એક્ટિવિટી કરાવવાનું પણ ચાલુ રાખવું જોઈ જેનાથી શરીર ના અંગો વ્યસ્ત અને સ્વસ્થ રીતે એને માલિશ પણ કરવું જોઈએ કે જેના આધારે એના શરીરના અંગોનો વિકાસ પણ જલ્દી થશે અને ધીમે ધીમે બાળક છે તે મોટું પણ જલ્દી થશે અને ત્યારબાદ જે બાળક છે તો બાળકને મારું તો એવું માનવું છે કે દરેક બાળક સમાન જ હોય છે પરંતુ આપણા બાળકને કંઈક એવી રીતે ટ્રેન કરવું જોઈએ કે દરેક વ્યક્તિથી અલગ થાય એમ કે દરેક વ્યક્તિથી બાળક છે તે આપણું અલગ દેખાય કેમ કે જયારે બાળક જન્મે છે ત્યારે એટલે કે આંખ ઉગાડે છે ત્યારે એ બાળકને કોઈક ને કોઈક આપડે તમને ખ્યાલ હોય તો તો આપડે જે પણ અત્યારે તમને ખ્યાલ હોય તો ઘણા નાના બાળકો માટે જે પુસ્તકો આવે છે જેમ કે એબીસીડી છે એ બારકસરી છે કે પછી કોઈ પણ એવા ચિત્રો હોય છે જેમ કે હાથી નું ચિત્ર છે વાઘ નું ચિત્ર છે મોર નું ચિત્ર છે પછી કેડી બિયર નું ચિત્ર છે તો એવા ઘણા બધા એવા ચિત્રો ના કાળો મળતા હોય છે જે સ્ટ તમને મળી જશે તો એવા જે કારડો છે તે આપણે ઘરે લઈ આવવાના છે અને જયારે બાળક જયારે રમતું હોય છે ત્યારે જયારે સુઈને જાગે છે ત્યારે કાળો થી આપડે એને કેવાનું છે કે આને હાથી કેહેવાય છે આને કેળું કેહેવાય છે આને સફરજન કહેવાય છે અને મોસમની કહેવાય છે તો એ વસ્તુ છે તે તરત જ એના મગજમાં કેચઅપ કરી લે છે એ એ બાળક છે તે બોલી ભલે નથી શકતું પરંતુ એની સમજવાની જે ક્ષમતા જે આપડી કર પણ ત્રણ ગણી વધારે કહી શકાય અને જયારે એ બાળક બોલતું થશે એટલે પેલા તો એ બાળકને તમે ચિત્ર બતાડશો ને એટલે એક નજર સામે જોઈ રેશે અને એનું કલર કેવો છે એ એના ઉપર પેલા વધારે ધ્યાન આપશે પછી ધીમે ધીમે બાળક તમે બે વસ્તુ બતાવશો કે આમાંથી કેળું કયું છે આમાંથી સફરજન કયું છે તો એ આંગળી પોતાનું જે બાળક છે અથવા તો કોઈ બાળક છે તે પોતે પોતાની આંગળી વડે એ વસ્તુ બતાવશે કે પપ્પા આને બનાના કેવાય છે આને એપ્પલ કેહેવાય છે તો એ રીતે બાળકને મારું એવું માનવું છે કે ત્યારથી જો શિક્ષણ ની શરૂઆત કરવામાં આવે તો આગળ જતા મને એવું લાગે છે કે અઢાર વર્ષે એ બાળક તો ભાઈ ભઉ સૂર્યવંશી જેવું થઈ જશે તો એના વિશે તમે શું કેશો.
બરોબર સાચી વાત છે ભાઈ જે તમે જેમ વાત કરી કે વૈભમ જોઈએ વંશી તો એ તો આપડે એમ વિ વિચારો કે ખાલી પંદર વરસનો જ છોકરો છે બરાબર છે તો પણ આ એમાં એક એ સ્પોર્ટ સ્પોર્ટ્ માં એ જેટલો બધો અત્યારથી ને જ આગળ આવ તમે વિચાર કરો એને અ્યાં લઈ આવવા માટે એના પપ્પા તમને એને કે એના પપ્પા એ કેટલી બધી મહેનત કરીએ છે એ મેં જ્યાં સુધી એના વિશે સાંભળ્યું છે ને ભાઈ તો મને એવું જાણવા મળ્યું છે એ દરરોજ છે ને બસો કિલોમીટર ટ્રેનમાં અપડાઉન કરીને એ આવે છે. જે અમે પ્રેક્ટિસ માટે જાતો એ છોકરો બરાબર છે અને આપડે રમત ગમત ની વાત આવી છે તો બરાબર છે તો આપડ છોકરો જયારે નાનો હોય બરાબર પછી ત્યારે એના શારીરિક વિકાસ માટે છે ને રમવાથી બાળકો ના સ્નાયુ અને એના મજબૂત થાય છે. તેનાથી તેમનું સંતુલન અને ફૂર્તિ વધે છે માનસિક અને બૌદ્ધિક વિકાસ રમતા રમત તો દ્વારા છે ને બાળકોને નિર્ણય લેવાની ક્ષમતા એકાગ્રતા અને મુશ્કેલીઓ ઉકેલ લાવવાની શક્તિ વધે છે. એમ કે સ સમૂહ સમૂહ માં આપડે એમ એના ફ્રેન્ડ હોય બધા નાના નાના એના જેવડો બાળકો બધા એ ને રમવા બાળકો સાથે રમવાથી છે ને એને મજા આવે અને
એકા બીજા શું છે કે રમતા રમતા પોતાની વારી ની વાર જોવે ખાલો હવે આના પછી મારો દાવ આવશે આના પછી મારો દાવ આવશે બરાબર ને અને
અને એમાં તો શું છે કે બાળકમાં તો બાળકોની ઉંમર ના આધારે તેમને અલગ અલગ રમતોને પ્રોત્સાહિત કરવા જોઈએ એમ જેમ કે નાના બાળક હોય બરાબર છે બે થી પાંચ વર્ષ તો એને આપડ ઈન્ડોર ઇન્ડોર અને આવું તોર બે પાનું ગેમ્સ રમાડે શકે જેમ કે આપડા ઘરમાં કંઈક તમે જે વાત કરી કે આપડે કાર્ડ હોય એ કાર્ડ થી રમાડીએ અથવા તો પછી બીજા ઘણું એવું આવે છે અને કેમ કે આ ઉંમરે બાળકો ખુબ જ છે ને ચંચળ હોય છે અને તેથી તેમને હળવી અને મનો મનોરંજન રમતો માટે બહુ ગમે છે એને. દોડા દોડી અને પકડ પકડ દાવ શારીરિક સ્ફૂર્તિ માટે. બઉુ સારું છે એમ પણ એ છોકરો જયારે મોટો થાય ને છ સાત વર્ષ નું ત્યાર પછી આવું બધું કરાય. અને જયારે નાનું હોય જ્યારે શું થાય કેે આખું હતું. રમકડા ઘણા આવે છે છોકરા મ તો ઓ બોક્સ ગોઠવવાની ગેમ્સ આવે છે. પછી ઓ પલ્જ પલ્જ આવે છે એ પણ આવે છે એ શું છે કે એનાથી જે ને છોકરાના મગજનો વિકાસ અને હાથ અને આંખ નો તાલમેલ છે ને એકદમ સરસ મી બેસી જાય છે. અને પછી ત્યારથી શું જતું લે સંગીત માટેની કુર્તી આવે છે એ સો એ એમાં આપડે બેસાડીએ ને કેમ છોકરા ને બેસાડી પછી ચાપ દબાવે એટલે પછી એમાં ગીત વાગે. તો એનાથી શું છે કે એને સાંભળવાની શક્તિ બહું સારી રે એમ. એટલે જેમ કે આપડે માટીના રમકડાઓ જેમ કે ટોય હોય જેમાં ચિત્ર કામ કરેલું હોય એના થી ઈ જોવો તો પણ એને સારા આમ મજા આવે એમ પછી અમુક બાળસો દસ વર્ષ ને કે એની આસપાસ ના ઉંમર ના હોય બાળકો તો એને શું છે. કે આ પરંપરાગત રમકડાં જેમ કે આપડે નાના હતા તે તમે પણ રમેલી હશે મે પણ રમેલી છે આપડે પેલું સાતાપુકડી રમીએે પછી ખોખો રમીએે પછી કબડ્ડી રમીએ. પછી આપડે ઓલું લંગડી રમી અને પછી ઓલું થાપોદા આપડે જેમ કઈ કે એ રમીએ પછી એવી બધી આધુનિક રમતો અને પછી જેમ જેમ એની ઉ ઉમર મોટી થા તું તો પછી એના પ્રમાણે આપડે રમાડી શકીએ જેમ કે ફૂટબોલ છે્રિક. ટ છે બેડમિન્ટન એમ એ જે પસંદ આવે પછી એની રીતે.
તો પાછા મળીશું આપડે એક નવા ટોપિક સાથે ચાલો મળીશ.